હલો કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ મજામાં શું ચાલે છે?
બસ કઈ નહી આ સાંજે સાંજની હવે રસોઈની તૈયારી થઈ ગઈ છે.
અછા ઓકે શું કે તમારે ત્યાં વેધર કેવું છે અમારે તો સરસ ખુલ્લું આસમાન છે વરસાદ તો તો નથી તમારે કેવું વાતાવરણ છે ત્યાં?
વરસાદ તો નથી પણ છે ને ગરમી મતલબ હમણાં પાછી ગરમી વધારે પડે છે. પણ આમ સારું છે એટલું બી એવું નહિ હવા છે એટલે કઈ નહી ગમે છે. બાકી જ પેલા હા વધારે કેટલી ગરમી હતી વચ્ચે તો આ થોડો વરસાદ થયો છે પણ હમણાં તો બી આટલો વરસાદ નથી આવ્યો છે ગરમી તો હજી એટલે બસ એટલે શું ક્લાયમે આવે ગરમી બી કેવું છે આમ ખબર જ નથી પડતી એક ટાઈમે વરસાદ એક ટાઈમે ગરમી કેવી રીતે ચાલુ ચાલે છે?
સાચી વાત છે એવી રીતે ચાલે છે અત્યારે આ ક્લાઇમેટ ચેન્જ થયું છે એના હિસાબે કેટલી બધી આપણા જીવન ઉપર અસર થઈ છે ગરમીનું પ્રમાણ વધ્યું છે. વરસાદ આવતો નથી બધા ખેડૂતો બિચારા રાહ જોવે છે. અને શું કેવાય બીમારીઓનું પ્રમાણ પણ એટલું જ વધ્યું છે.
હમ એ તો તમે બરાબર કયો છો. કારણ કે આજકાલ જો હવામાન જ સારું હોય તો બધું સારું કેહેવાય હવામાન આજો અસામાન્ય હોય કેવી રીતે ઉનાળા માં આટલી ગરમી પડે શિયાળામાં પૂરતી ઠંડી પડતી નથી વરસાદની ઋત ઋુમાં પણ અતિશય ક્યારે તો અતિશય વરસાદ આવે છે અને ક્યારે મતલબ આમ દુષ્કાળ જેવી મતલબ જેવું પડે છે મતલબ અ વરસાદ આવે તો વધારે આવે તો નુકસાન કરે થોડું આવે તો પણ ખેડૂતો માટે ટેન્શન ની વાત હોય છે આવું છે એટલે વેધર તો શું આમ પ્રોપર મતલબ બરાબર હોય જ નહી અસામાન્ય જ હોય છે હમણાં તો આજના ટાઈમમાં
સાચી વાત છે હવામાનમાં પરિવર્તન આજના સમયની સૌથી ગંભીર અને વૈશ્વિક સમસ્યાઓમાંથી એક છે કેટલાક વર્ષોમાં પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે તેના કારણે ઋતુઓમાં ફેર ફાર અનિયમિત વરસાદ દુષ્કાળ પૂર અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ સ્થિતિઑ ઓ વધી રહી છે કુદરતી આફતોમાં વધારો થઈ રહ્યો છે જો સ સમયસર યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આ ભવિષ્ય અને ગંભીર અને સમગ્ર માનવ જીવન જાત પર ખૂબ અસર પડશે
હમ એ તો તમે બરાબર કેવો છો. કારણ કે જોની ખેડી ખેડૂતો પણ છે ને હવામાં અન્ન મતલબ હવામાન પર જ એ લોકો નિર્ધર રાખે છે હવે ખેડૂતો વરસાદ પર મતલબ આધારિત ખેતી કરી શકે છે જો વરસાદમાં સમયસર ન પડે વરસાદ સમયસર ન પડે અથવા પછી કે તો વધારે પડે તો પાકને નુકસાન થાય છે. એટલે જો આ ખેડૂતોને તો આર્થિક નુકસાન મતલબ ભોગવવું જ પડે છે ઓછો પડે તો પણ ભોગવ પડે છે ને વધારે પડતો પડે તો પણ ભોગવવું પડે છે. કારણ કે એ લોકો પાસે એ લોકો જે કરે છે તે ખાદ્ય પદાર્થો માટે કરે છે. તો તેના ઉત્પાદન માટે કેવું જોઈએ છે તો તે તો હવે ખેડૂતોએ બધું જોવું પડે છે કારણ કે તેમની પ છી એ જ આવકમાં ઓછો વતો ઓછો વધારે તે એ લોકો પા અ એ બધું વરસાદ ને વેધર પર એ લોકો નુ આધાર રહે છે.
હા સાચી વાત છે તો વુ ક્ષો નું અતિશય કા અ કાપકામ વાહનો અને કારખાનાઓના નિકટ તા ધુમાડા કોલસા પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણનો વધુ ઉપયોગ કરવાથી હવામાન પ્રદુષિત થઈ રહ્યું છે એના હિસાબે આ
હ હવામાન પ્રદુષિત થઈ રહ્યું છે હિસાબે આ વેધર ચેન્જ થઈ ર રહ્યું છે.
હા એ તો છે. તો આ બધું છે ને આ પ્રદુષણને કારણે પણ થાય છે કારણ કે આજકાલ વાહનોને એ લોકોનું એટલું બધું ચલન ચલન વધી ગયું છે હવે હવામાનમાં મતલબ આવી રીતે બધું પ્રદુષણ ફેલાય તો તે માનવ સ્વાસ્થ માટે પણ કેટલું જોખમકારક કહેવાય છે. હવે આટલું વધારે પડતી ગરમી હોય એકદમ ડીહાઈડ્રેશન ને મતલબ આવી રીતે વધારે પડતું જે તાપમાન ગરમ હોય તો કેટલી બધી અન્ય બીમારીઓ વધી રહી છે ને પ્રદુષિત હવાને કારણે જો શ્વાસ જેવી અ શ્વાસ જેવી ગંભીર સમસ્યા રોગ દમ અને એલર્જી જેવી સમસ્યાઓ કેટલી વધે છે. અને આ ગરમીમાં તો મચ્છરો ને આ બધા આવી રીતે મચ્છરોથી પણ કેટલી બ ધી બીમારીઓ ફેલાય છે.
સાચી વાત છે હ હવામાન હવા ગ્રીન હાઉસ વાયુ ઓ વધુ પણ પ્રમાણે વધુ પણ પ્લાસટીકનો વધુ પડતો ઉપયોગ જંગલો ના વધતી જતી ઔદ્યોગિક વિકાસ ના લીધે અત્યારે પર્યાવરણને ખુબ નુકસાન થઈ રહ્યું
હા, એ તો છે જ જો ભવિષ્યમાં અગર જો હવામાન અ પરિવર્તન ન કરવામાં આવે તો તેના કારણે છે ને વધારે મતલબ આવી તે સમસ્યાઓ ઉભી થઈ શકે છે. હવે વૈજ્ઞાનિકો હોય, તો તેમના તેમના મતલબ આમ દરિયાની દરિયાકાઠે પણ કેટલું બધું આમ અ મતલબ બાળ આવવાની શંકાઓ હોય છે, તો એ બધું એ લોકોને પહેલાથી જ ખબર પડી જાય છે, ભવિષ્યમાં સુર ક્ષિત બનવા માટે આપણે મતલબ એવા બધા છે ને પગલા લેવા જોઈએ, કે કારણ જો વધુમાં વધારે વુ વૃક્ષારો પળ કરવું જોઈએ. પછી સોલાર અને મતલબ પવન ઊર્જા હોય તે જે તેવી ઉઊર્જાનો ઉપયોગ વધાવરો કર વધારવા કરવો જોઈએ, વીજળી અને પાણીનો મતલબ બગાડ પણ ઓછો કરવો જોઈએ. તો આવી રીતે હવે જો એવી રીતે આપણે આપણા મતલબ અ અ વેધરમાં એ બધું પણ ધ્યાન રાખવું જોઈએ.
સાચી વાત છે, આપડે એ બધો ચેન્જીસ કરસી તો જ આપડા જીવનને સરળ અને અ અ પ્રદુષણ વિના સારી રીતે જીવી શકશી. અ વધુમાં વધુ વૃક્ષો વાવા જોઈએ, જંગલોનું રક્ષણ કરવું જોઈએ, પ્રદુષણ ઘટા ડવુ જો
હા, એ તો છે જ.
સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા જેવી ઉર્જાઓ નો ઉપયોગ વધારવો જોયે. એ
હમ્મ. એ તો છે જ, ને પ્લાસ્ટિકનો પણ જેટલો હોય તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ.
સાચે, પ્લાસ્ટિક બને એટલો આપડે ઓછો ઉપયોગ કરીએ તો જ આપણું, સુ કેહેવાય અ પ્રદૂષણ નું પ્રમાણ ઘટસે.
હમ્મ, એ તો છે જ, હવે સાડાઓ, કોલેજો ને મતલબ આવી રીતે સમાજમાં પણ છે ને, પ મતલબ પર્યાવરણ અંગે છે ને મતલબ આટલી બધી આપણે છે ને જાગૃતિ લાવવી જોઈએ, કે દરેક વ્યક્તિ છે ને પોતાની જવાબ દારી સમજી સકે, નાના મોટા મતલબ અ કોઈ પણ પ્રયત્ન હોય તે કરી સકે. અને આવી રીતે મતલબ છે ને કોઈ પણ અ અ પ્રવૃતિ માં એ લોકો ફેરફાર લાવી સકે, કારણ કે સરકાર ને મતલબ આ નાના મોટા ઉદ્યોગો ને અને છે ને આ નાગરિકો છે ને બધા એ ભેગા મળીને હવામાન પરિવર્તન સામે લડવું જોઈએ.
સાચી વાત છે , હવામાન અને પર્યાવરણ સામે લડવું જોઈએ. અત્યારે પ્લાસ્ટિક નો ઓ ઓછો ઉપયોગ આપડે કરવો જોયે, પાણી અને વીજળીનો બગા ડ અટકાવવો જોઈએ, પછી દરેક નાગરિક એ પર્યાવરણ પ્રત્યે પોતાની જુવાબ દારીઓ સારી રીતે નિભાવવી જોઈએ, જેમ કે વૃક્ષો વાવવા જોઈએ ના કે વૃક્ષો કાપ વા જોઈયે.
હમ્મ, એ તો છે જ જેટલું સ્વચ્છતા રાખ સે મતલબ હવે કારણ કે છેને હવામાન હવામાન મતલબ કેવી રીતે હવે અ સામાન્ય રહી છે. તો તે હિસાબે છે ને માનવે પણ નાગરિકો એ બધા એ છે ને અ એવી રી એવા બધા મતલબ કામ કરવા જોઈએ, કે તે છે ને વેધરમાં અનુકૂળ હોય એવી રીતે રેહવું જોઈયે.
સાચી વાત છે, હવામાન પરિવર્તન એક ગંભીર પડકાર છે. પરંતુ આપણે સૌ મળીને જો તેની સામે લડી શકીએ તો દરેક વ્યક્તિ પર્યાવરણ વ્યક્તિ પર્યાવરણનું રક્ષણ કરવાની જવાબદારી નિભા આવે તો આવનારી પેઢી એ સ્વચ્છ હરિયાળુ અને સુરક્ષિત એવું પૃથ્વી આપડે આપી શકીએ
હમ્મ એ તો છે જ હવે આપણે જો રહીએ છેએ તો પૃથ્વી પર આપણે પૃથ્વી પર રહીએ કે છે તો પૃથ્વી પણ આપણું એક ઘર જેવું જ કહેવાય છે તો તેને આપણે મતલબ અ અ તેની સુરક્ષા કરવી એ આપણી સૌથી મોટી ફરજ છે તો વિષ્યને આપણે ઉજ્જવળ બનાવવા માટે છે ને પર્યાવરણનું રક્ષણ કરવાનું એ આપણે હવામાન પરિવર્તન સામે તે આપણી લડાઈ તે અત્યંત જરૂરી છે
સાચી વાત છે ઓલી કહેવત નથી વૃક્ષો વાવો પ્રદૂષણ ઘટાડો અને પૃથ્વીને બચાવો આજ એક સમય અ આજ આ સમય સૌથી મોટી જરૂરિયાત છે આપણેે એ બધું કરવાની
હમ એ તો તમે કે એ તો તમે બરાબર કેહો છો કારણ કે છે ને આજના સમયમાં છે ને ટેકનોલોજી જીને વધવાને કારણે છે ને બધી શારીરિક પ્રવૃત્તિઓ એટલી બધીજ રહી ગય છે દૈનિક જીવનમાં છે ને ઓછામાં ઓછા મતલબ આવી રીતે અ દૈનિક જીવનમાં છે ને એવા બધા આપણે કાર્ય કરવા જોઈએ તો તેનાથી શું વધારે હવામાન. પણ પ્રદુષિત ન થાય અને માનવજતને પણ છે ને વધારે નુકસાન નો સામનો. ના કરવો.
સાચી વાત છે પર્યાવરણ ને પ્રદુષિત થતું અટકાવવું જોઈએ વૃક્ષો. વધુમાં વધુ વાવવા જોઈએ એવી ઘણી આપડ કરી શકીએ હવામાનમાં. પરિવર્તન એ આજ સમય નો સૌથી મોટો વૈશ્વિક સમસ્યા. છે તો એ સમસ્યા નો આપણે ઉકાલ લાવી શકીએ એવું કાર્ય કરવું જોઈએ.
હા એ તો તમે બરાબર કેવો છો.
હમ્મ
બસ આપણેે એજ ધ્યાન રાખવું જોઈએ કે મતલબ હવામાન બદલાવતા શું પ વાર જનો સુરક્ષિત રહે તો તે શ તે આમ જીવન માટે સારું કહેવાય.
હા. સાચી વાત છે સા મળીએ ચાલો હા. હા.